હલો
હલો હા
આવે અવાજ?
હલો
હા હલો અવાજ આવે જ છે તમારો.
હા હા હારું બોલો તો
અ
હ કેવા ભજીયા બનાવ્યા?
તો અમારે તો આજ ભજીયા બનાયા તા વરસાદ હતો ને એટલે.
ઈ તારા નેટવર્ક તારે કપાઈ જાય ઈ નેટવર્કનો વાંધો. તો અહીંયા ઘરમાં ઘરીને કરતી હશે ને વાતો અત્યારે નેટવર્ક નથ આવતું.
હા નેટવર્કનો પ્રોબ્લેમ તો શેજ તે એટલે તો કપાઈ જાય છે.
હા તો બીજાને નો કહેવાય.
હા ઈ ભલે થાય. એનાથી કાંઈ નો થાય.
હલો
હા
હવે આવે છે અવાજ?
હા હવે કિલયર આવે.
હમ સુઈએ તો બધેય ફોન આવે એટલે એમ જ કરવું હોય કે
તમારા રૂમમાં કપાય છે અવાજ.
હમ હમ
બોલો તો
સારું તો બોલો હવે તમે.
અવાજ તો ઓછો કર.
હમ.
ઓલો કેટલી મિનીટમાં કપાઈ જાતો તો?
બાર મીનીટે.
એ નહી તારે તું કેતી ઘડીક વારમાં કપાઈ
એ તો કઈક તો તરત કપાય જાય એક બે મિનિટ થાય ત્યાં કપાય જાય.
હા
એમ તો ઘણાએ નો ફો ફોન આવ્યો ને તે એમાં ઉસાનો એક વાર કપાઈ ગયો, એક વાર ચાલુ હતો.
હા તે પૂરું થઈ ગયું હે.
કરાયવુ
તો એ ટાઈમ પૂરો થઈ ગયો તો?
હા એક વાર તો પૂરો જ થઈ ગયો હતો.
હ.
તો ઈ કઈ વાંધો નતો. પેલા આવ્યો ને તે કપાઈ તો હતો બીજી વાર પાછો કર્યો ને તે લાગતો હતો. તે ઈ વાત થતી હતી ત્યારે નતો વાંધો.
અત્યારે કેમ વધી ગયાં તા લાલ
હેં?
હ જી એ કેમ લાલ થઈ જતા હતા.
ખબર નઈ હવે કેમ ટેકનિષ્ટ કેય છે.
હ મસ્ત એટલું.
ખબર ની હવે લોટની હોય કે એમાંજ ખબર નો પયડી કેમ મસ્ટલા કે જે લાલ થઈ ગયા નઈ તર થતા નહી.
કયાથી?
સાચી ને ફૂલ લોટની મિસ્ટેક આઈ છે એમ વાસી લોટ હોયને.
એવું હોય?
પેકિંગ ખૂલ્યાં પછી હા અત્યારે પેકિંગ ખૂલ્યાં પછી થોડોક હોય. પેકિંગ તોડેલું હોય ને પછી એમને એમ રાયખું હોય એટલે થતું હોય ક્યારેક.
ઓલો તો ઓળખ એ પયડો.
નવા માં થોડોક જ નાયખો તો.
તો એમાં એમા ય નો થયો?
હમ્મ?
એમાંય નો થ્યો?
ખબર નહી હવે કે સાચીના ફૂલ નાયખાં હોય એમાં કઈ મિસ્ટેક હોય.
હજી એક વખત પાછું બનાવી તે બદલાવું જો સાચી ને ફૂલ પછી કરવાય એટલે ખબર પડી જાય.
હા.
તેની મિસ્ટેક હતી. ને પછી આ કોઈ દિવસ લાલપ ખાતા જ નહી આ વખતે કેમ બગડી ગયા.
લોટ કે દિ નો પૈડો હોત.
લોટ મહિનાથી પેલાનો મહિનો દિવસ થયો.
એનાથી કઈ એવું નો થાય કલાક થી. એ દુકાનએ મહિનો મહિના દૂ પૈડા રહે.
ખુલ્લા પછીની વાત છે.
તુંઈ લોકો સેમા કે ફેરનો.
પડે જ ને.
હું પડે?
કઈક એમાં હવાને એવું લાગી જાય એટલે બગડી જાય લોટ.
હા.
અત્યારે ચોમાસા નું વાતાવરણ હોય ને એટલે.
હા.
શિયાળામાં અને ઉનાળામાં ના વાંધો આવે એટલે.
ને હા.
ખબર નઈ કેમ થયું હોય. આની પેલાય મને એમ છે સાચીન ફૂલ બદલ્યા ને એટલે. આનાથી લાલ થઈ જતા હશે વધુ.
ક સાચીના ફૂલની મિસ્ટેક હોય એમ.
હા.
હા આ વખતે અલગ હતા દર વખતે એવું બીજા લઈ આવતી આ વખતે અલગ છે એટલે કઈંક હોય.
કંપની ફેર હતી કે?
હા. હા.
એ પડતર આવી ગયા હશે.
નહીંતો આ વખતે કંઈક અલગ જ છે એમાં.
કે ઓલા લીંબુવાલા ગોદડિયા નાખ્યાતા એના લીધે.
એનાથી ન થાય. લીંબુએથી તે એવું કઈ ફેર ન પડે ગોદડિયા હોય ઓલા હોય. લીંબુ એથી તો કલર થોડો સાજી ના ફૂલ નાખ્યા હોય એમાં લીંબુમાં તોય હળદર નાંખ હોયને લીંબુ નાખે તોય કલર બદલી જાય.
સાચીન ફૂલ હળદર બે મિક્સ થયા હોય ને લીંબુ નાખે ને તોય એનો કલર બદલી જાય.
એવું થોડું હોય.
હળદર અને લીંબુ ભલા હળદર ને સાજીને ફૂલ નાખી ને એટલે લાલ થઈ જાય બરોબર. ગમે એ વસ્તુમાં. દાળ કેવું કઈ બાફા નાખવુ હોય ને એમાં સાજીને ફૂલ વધી ગયા હોય ને હળદર નાખો ને એટલે લાલ થઈ જાય
પણ તમે એમાં પાછા લીંબુ નાખો. ને એટલે એ પીળું થઈ જાય તો આમાં તો એવું કઈ નાંખ્યુ જ નથી.
હમારે તેલ નાખી છે
ના. ના હળદર થોડી હોય આમાં.
ખબર નહી હવે કઈ છે મિસ્ટેક એમાં.
આપણે આમ આમ કે લાલ લાલ.
તો સાજીના ફૂલ વધી ગયા હોય તો ય થાય એવું.
એ તો, એ તો એમાં સ્વાદ એનો બદલી જાય.
બસ રેડિ હતો પણ. મને મેથી ઉપર ડાઉટ હતો. કડવો ય લાગતો તો.
ઈ મેથી તો કડવી જ હતી. એટલે તો ઓછી નાખી હતી હજી. મેથી તો કડવી મેથી માં એમ કઈ ફેર ના પડે. ખાલી સ્વાદ માં ફેર પડે કડવી છેનું. કડવી હોય એટલે. બીજો કાંઈ વાંધો ન આવે.
હા!
તો મેથી બદલાવશું રાજીના ફૂલ બદલાવશું રોટી નહી રેવા દે. ખબર પડી જાય. તોડેલું પેકિંગ છે એટલે.
હા
હા કે ફૂલ ન વાંધો હોય તો ખબર પડી જાય.
સાજન ફૂલ વધી ગયા હોયને તો ઓલા પેકેટમાં તો કઈ થતો જ નહી. ત્યાં કોઈ દિવસ લાલ થયા જ નથી પટ્યા.
હમ્મ.
એટલે જ તો આ વખતે બધા લાલ થતા થા
હમ્મ એટલે જ કહું ને એટલે મને એમ મિસ્ટેક દેખાય છે સાડીને ફૂલ માં. ઓલા ન આપડે ગઠિયા આમ નાખીયે. ગાંઠિયામાં કેમ કાંટાના સોડા હોય એની જેમ. કલર બદલી જાય ઓલો થાય, એના થી એવું મને લાગ્યું.
ટાટા ના.
ગાઠિયામ નાખ, ગાઠિયામાં નાખવા છોડા અલગ આવે ને ઈ કદાચ હોય તો.
હા.
તો ફેર પડી જાય.
ના ના, જોઈને જ લીધા તા. તો કોક લઈ આવું તું, મનેય નથ ખબર.
ઇ પડતા રે છે. એ પડતા નથ આવી કે
એ તો એ પેકિંગ જ હોયને આની કેમ પડતર હોઈ ન હોય.
એ એવું બી જતું હો.
ખબર નઈ હવે જે થિયુ હોય એ, કમાઈ ગયોને અત્યારે.
હજી એક વારે મસાલાઈ મારી લેજ, આનું ક બનાવી જ એક તો બનવો પડી જ.
એ ખબર તો પડી જ જાય ને, હ કેમાં.
ભજીયા જ લાલ ખાતાતા, તો ઓલી વખતે તો મેં. તો ઢોકળા બનાવવા નહી એમાં જ કઈ નોતો ફેર પડે તો હારું જ બ નાતા. ઇડલી બનાઈવી હતી.
એમાં કઈ વાંધો નતો.
એ હાલો રાખો.